હલો શું કરો છો.
બસ મજામાં, આ ગુજરાતી સંસ્કૃતિ જોવું,
હ સારું આજ હું ગુજરાતની સંસ્કૃતિ વિષય પર વાત કરીશ.
હા. ગુજરાત ભારત નું એક સમર્થ અને અને સુંદર રાજ્ય છે. હા આ રાજ્ય પોતાની સંસ્કૃતિ પરંપરા અને મહેમાન નવાજ. માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે,
હા ગુજરાતમાં નવરાત્રી ત અ ખૂબ ધૂમધામથી ઉજવાય છે, આ સમયે લોકો ગરબા અને દાંડિયા રમે. રમે છે. ધરમાં ગરબા ગુજરાતની પરંપરા છે.
ઓકણ છેે, હા. ગુજરાતમાં પ્રસિદ્ધ ભોજન બી ઘણા છે, ઢોકલા છે, અને થેપલા છે, ખાંડવી બેસન માં બને છે, અને એટલે ફાફડા કઉ કે જલેબી ઊંધિયો તો એટલો ફેમસ છે, અને હાંડવો ને સામેલ છે, ગુજરાતી ભોજન સ્વાદિષ્ટ હોવે છે. સાથે સ્વસ્થથી હેલ્ધી ને કે માટે એમ સારું માનવામાં આવે છે, એમ
સાચી વાત, અ ગુજરાતમાં અ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ, આવે છે, સોમનાથ દ્વારકા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અ કચ્છનું અ પ્રસિદ્ધ છે.
હું આના કચ્છને રણને એ વિશ્વભરમાં પચિત છે, એનું કે કે, ગુજરાતમાં સોમનાથ મંદિર ને આનું કેટલું પ્રસિદ્ધ છે.
અલગા અલગા થી દોકા આવાજ છે.
ગુજરાતની પ્રસિદ્ધિ ભોજનમાં ઢોકલા, થેપલુ ખાંડવી, ફાફડા, જલેબી. હિન્દી અને હાંડવા સામેલ છે. ઉપલબ્ધ ભોજન સ્વાદિષ્ટ છે. હવે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે‌.
ગુજરાત લોકો એટલે એની મહેનતી સરળ અને વેપાર માં ઘણા હોશિયાર. માનમાં મે આવે છે, કે ગુજરા ગુજરાત ના બડા બડા બિઝનેસમેન આટલા ગુજરાત ના છે.
એના લોકો મેવી યા હોવે. કે અતિથિને ગણુસત્કાર ને અતિથિ દેવો ભવન ની ભાવના સાથે મહેમાન ન સ્વાગત ભી બહુ કરે છે.
સાચી વાત મહાત્મા ગાંધી નો જન્મ પણ ગુજરાત ના પોરબંદર શહેરમાં થયો હતો તમને સત્ય અને અહિંસા નો માર્ગ બતાયો.
હા સારું છે, સારું છે ગુજરાતમાં એટલે કવું નહ એટલે સારું મતલબ બીધા
હ
આપણા નરેન્દ્ર મોદી ગુજરાત ના પેલા મુખ્યમંત્રી બન્યા છે.
સાચી વાત.
ગુજરાત ન શરૂઆત ગુજરાત ન કરી છે
સાચી વાત છે આ અ આજ આપણે ખૂબ સુંદર વિચારશે આજ તો અ ભારતના ત્યાવારો નો દેશ કહેવાય છે. આપણા દેશમાં દેશ દરમિયાન અનેક તહેવાર ઉજવાય છે. અને તહેવાર જીવનમાં આનંદ ઉત્સાહ અને એકતા લાગે છે. આ તહેહાર વખત અ રજા માટે નથી અ પણ આપણી સંસ્ સંસ્કૃતિ પરંપરા અને સંસ્કાર સાથે જોડાયા હતા તમે ત તહેવાર વધારે પસંદ છે?
આપડે અહિયાં એટલે ગુજરાત તો ગરબા અને એટલે નવરાત્રી ને બહ વધારે મનાવે. એટલા ફેમસ છે કે બઉ ગરબાનોો તો એટલો મજો આપે
સારી વાત છે. મને દિવાળી ખુબ ગમે છે. ઘરની સાફ સફાઈ અ સજાવટ મીઠાઈ અને પરિવાર સાથે અ સમય પસાર કરવાની મજા અ અલગ હોય છે. મન પણ દિવાળી ગમે છે દિવાળી અંધકાર પણ પ્રકાશનું જીતનું પ્રતીક છે.
ગરબા એલે જોવ તો ગુજરાત ની શાન છે. અને ગરબા અ સ્વચ્છ લોકપ્રિય અને પરંપરાગત નથી. લોક
હા
એક પણ આ ભક્તિ અને આનંદ નું પ્રતિક છે. ગરબા સૌથી પડ ગર્ભ મા એ આવ્યો છે. જે જીવન અને પ્રતિક માનવા આવે છે. ગરબા ખાસ કરીને નવરાત્રી ના અ નવ આવે છે.
સાચી વાત નવરાત્ર્રી પણ
આ દિવસ તો મેં મા લમવાની પૂજા- પૂજા કરવામાં આવે છે. લોકો રંગબિરંગી કપડા અને પહેરી ને અને માતા ની આરતી કરીને ગરબા રમે છે.
સાચી વાત.
ને એટલે ઓઢણી પહેરે છે. ત્યારેને કેળિયું અને ધોતીયળ અદઓ પાયજામો પહેરે છે અને બધા પારંપરિક વેશભૂષામાં ખુબ સુંદર લાગે છે.
સાચી વાત નવરાત્રી પણ ગુજરાત ન સબસે લોકપ્રિય તહેવાર છે.
હા!
કોલ નગારા તબલા અને સેનાઈ જેવા વાદો વગાડવામાં આવે છે ખાલી ગરબા અને દાંડિયા
તર પાટડયા
સાચી વાત નવરાત્રિ માતા અ નવરાત્ર્રીમાં માતાજીની આરાધના થાય છે અને ગરબા રાાયસ રી રમતા આવે છે નવરાત્રી દરમિયાન આખું વાતાવરણ ભક્તિ અને ને આનંદથી ભરાઈ જાય છે
હમ આજના સમયમાં ગરબા ફક્ત ગુજરાત સુધી મર્યાદિત નથી રહ્યો ભારત ઘણા રાજ્યોમાં અને વિદેશીમાં પણ ગુજરાતી સમાજ ઉતાથી ગરબા નું આયોજન કરાય
સાચી વાત છે
લોકોને એકતા પ્રેમ ભાઈચારા અને સંસ્કાર નો સંદેશ આપે છે ના બાળકો ની લાઈન મોટા મોટા વય ના લોકો સુધી બધા ઉત્સાહ થી ભાગ લેવે છે
હ સાચી વાત છે
આપને આપણી સંસ્કૃતિ અને પરંપરાને રાખવી જોઈ છે અને આપતી આપતી પણ તે નું તો સમજાવવું જોઈશે
સાચી બિલકુલ સાચી વાત છે અ ઉત્તરાયણ પણ ગુજરાતનો અ ખાસ તહેવાર છે ઉત્તરાય ઉત્તરાયણ પણ બહુ જ મહત્વપૂર્ણ તવાર છે શું કહો તમને ઉત્તરાયણ પર પતંગબાજી મજા તે લના લાડવા અને કોઈ પોછેની અવાજથી આકાશ ગુંજી ઉઠે અ અને હોલી પણ ખૂબ આનંદનો તહેવાર છે હોલી પ્રેમ ભાઈચારા અને ખુશિયા સંદેશ આપે છે રક્ષાબંધનમાં ભાઈ બહેન પ્રેમ જોવા મળે છે અને જન્માષ્ટમી ભ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ તરીકે ઉજવાય છે ઈદ ક્રિસમસ ગુરુ પર્વ અને મહાવીર જયંતિ જેવા તહેવાર પણ આપણા દેશની વિવિધતાના પરિચય કરાવે છે.
ગુજરાત અને ઉદ્યોગ કશે કિ અને વેપારમાં દેશમાં અગ્રણી રાજ્યોમાં એક છે. અહી ઘણા મોટા ઉદ્યોગો અને બંદરો આવેલો છે અને જે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ગુજરાતના ઉદ્યોગ.
સાચી વાત છે.
હમ્મ એટલે એટલું એટલું કવિજ કે ગુજરાત ફક્ત એક રાજ્ય નથી પણ સંસ્કૃતિ વિકાસ એકતા અને ગૌરવનું પ્રતિક છે આપને આપના ગુજરાત પર ગર્વ હોવો જોઈએ છે અને તેની પરંપરા ને રાખવી રાખવા જોઈએ છે.
સાચી વાત આથી રાષ્ટ્રીય એકતા અને સામાજિક સદભાવના મજબૂત બને છે
હમ
આ સમય પ્રેમ વિસને અને આપનાપન વધારે મજબૂત બને છે અને આપણી સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક મૂલ્યનો પરિચય મળે છે
આપણે ભાઈ ગુજરાત મારુંીય ગુજરાતમાં કવું છ ગુજરાત ની સંસ્કૃતિ પરંપરા ગુજરાત નું સ્વાદિષ્ટ ભોજન ગુજરાત ના પર્યટન સ્થળ એટલે ગુજરાત નું સંસ્કૃતિ આપણે જોઈએ ની તો એટલે સારી જોઈએ છે.
સાચી વાત છે હ. કે હા અમને આપની સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક મૂલ્યો પરિચય મળે છે ને. અ ત્યહાર અર્થ વ્યવસ્થા માટે પણ લાભદાયી હોય છે. અ બાજારોમાં ખરીદારી વધે છે મીઠાઈ કપડા સજાવટ અને અન્ય વસ્તુ માંગ વધે છે આથી વ્યાપારી કારી ગરી અને નાના વેવ વ્યવસાય માટે લાભ થાય છે.
અને ગુજરાત ની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે આ અનેક રાજા મહારાજા સંત મહાત્મા અને સમાજ સુધાર કોઈ પોતાનો અમલ